હલ્લો હલો
શું કરી રહ્યા છો હમણે?
કઈ ન હવે કોલેજ પટી છે, ને હવે એક્ઝામની તૈયારી કરી રહ્યો છ, શું તમે શું કરી રહ્યા છો હાલમાં?
એ કોલેજમાં એટલે કોલેજ એટલે ચાલુ રે ત્યારે પણ હું એટલે અંદર અંદર એ થોડુંક ઘણું એમ આવી ગઈ તમે કીધું કે જીરીક સરકારી નોકરીની તૈયારી કરી એટલે કરતો હતો એમ. અને હવે કોલેજ તો થોડાક બે સારી એવી
આમ તો મેં ઘણી બધી નોકરીઓમાં ફોર્મ ભર્યું છે કારણ કે આજે શું છે, કે કોઈ પણ આપડું જે આપણે જે વિચારેલું હોય તે થતું ભાજીપાવ છે નથી કારણ કે એક્ઝામ ખુબ જ ટફ હોય છે, અને એક્ઝામમાં આપણે કદાચ પાસ પણ થઈ ગયા તો પણ મેરિટ નહી આવ્યા તો આપને જોબ મળતી નથી. એટલે આપણે ખૂબ જ સખત મહેનત કરવી પડે છે, અને હાલમાં શું છે, મેં કોન્સ્ટેબલમાં ભર્યું છે, તેમાં શું હોય છે કે આપણે પહેલા રનિંગ હોય છે, તે આપણે કેટલા પાંચ કિલોમીટરનું રનિંગ હોય છે, આશરે પચીસ કે ત્રીસ મિનિટમાં દોડવાનું હોય છે, એટલે એ રનિંગ એ હું ખૂબ જ તૈયારી કરી રહ્યો છું, સવારે ઉઠીને રનિંગ એટલે કે દોડવા માટે જાઉ શુ, અને અમારો જે ગ્રાઉન્ડ છે, ત્યાં થોડા ઘણું થાય એટલું ધીરે ધીરે ધીરે ધીરે આમ આગળ વધતો જાઉં છું, અને અને પચીસ ની અંદર તો મેં અમારા ગ્રાઉન્ડ પર દોડી પણ લઉ છું, હવે ખબર નહી ત્યાં દોડાય એટલે કે જ્યાં ગ્રાઉન્ડ હોય ત્યાં કેવું વાતાવરણ હશે ક્યાં ત્યાં દોડાશે કે એ હવે જોવા જેવું શે અને અને પછી પણ એ જે એક્ઝામ છે, તેની પણ હું ધીરે ધીરે તૈયારી ચાલુ કરી રહ્યો છું, કેમકે જો આપણેે જે દોડવાની એક્ઝામ જે દોડની એક્ઝામ હોય છે, તે પછી આપડે ઓ એમ આર એટલે કે એમસીક્યુની એક્ઝામ આવે છે, તેમ એકસો વીસ માંથી આશરે માર્ક એ લોકો માર્ક મૂકે છે, તો મારો ગોલ એવો હોય છે, કે એમાં પણ મારા સારા એવા માર્ક આવે અને હું પાસ થઈ જાઉં તમે શું છે. તમે હમણાં કઈ જોબ ની તૈયારી કરી રહ્યા છો અને તમને એ જોબ વિશે પ્રોપર એટલે કે નોલેજ છે, ઘણું બધું
હું તોલે ત્યારે વચ્ચે હું તમે કીધું કરતો હતો જે તમે કીધું એ પરંતુના સિવાય તોણી બધ સર નોકરીઓ આપ ભરતી હમણા પડે છે. ઓનલાઇન વાસ કે કે ને મળી રહે છે, અને આજકાલ સરકારી નોકરી મેળવું તો ખુબ અઘરું છે, અને હું તો હમણાં કેલોમાં ભરેલી હતી એટમાં હમ ભરતી પડેલી હતી એમાં ભરેલું હતું ગ્રુપ ડીની એક્ઝામ આપવા પણ એટલે પ્રિપરેશન ના કરી પરંતુ પેલા જે એક્ઝામ એટલે પેલા એક્ઝામ જે કર કરતો છું, પરંતુ હવે ખબરને ગિરા ચાલુ કરવાનો વિચાર છે ગુડ્ડી એક્ઝામમાં અને ઓનલાઇન મારફતે આપણને તે આપણને ઓનલાઇન મારફતે મળી જાય છે અને શું શું જોઈએ છીએ અને એક્ઝામમાં શું આવે શુ ન આવે એ પણ આપણને ને બધ જ પ્રકારની વિગતો મળી રહે છે, અને આજકાલ ના આજલ આધુનિક ત સરકારી નોકરી મેળવવી ખુબ મુશ્કેલી છે, કેટલા ધક્કા ખાવા પડે છે પરંતુ પણ એવા ઘણા બધા શખ્સ તે નિષ્ફળ ગયા છે કારણ કે સરકારી નોકરીમાં તમે જાણો છો કે પૈસા આપીને પણ નોકરી મેળવી શકીએ છીએ છે સાર કાર જો બીજા એટ ગરીબ વ શું કરી શકીએ બ એટલે જે ગરીબ વ્યક્તિ આટલી મહેનત કરી હોય કરી નોકરી પાસ કરવા માટે જગ્યા કો બીજા પૈસા લાગી ગયો નોકરી એ તો ના ચાલે ને તમારે શું કેવું છે, આના વિશે!
હા વાત તો સાચી છે, આપડે પણ આપણે મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ અને ફ્રોડ રીતે કે પછી ગેરકાનૂની રીતે આપણે જોબ હાંસલ કરવી જોઈએ નહી કારણ કે એના પૈસા લાંબા સમય સુધી ટતા નથી એવું માનવામાં આવે છે પરંતુ હાલ માટે ઘણા મો ટા ભાગે આપણે જે લાગવગ છે, એને એમ લાગી જતા હોય છે, અને હવે તો લોકો અને જે સરકારી સેક્ટર છે, તેમાં જોબની વેકેસી પણ ઓછી આવડી થઈ છે. ને સરકાર પણ લોકોને ઓછી ભરતી કરે છે, અને સરકારે બધું પ્રાઈવેટ સેક્ટરને આપી દીધું છે, સોંપી દીધું છે. એટલે પ્રાઈવેટ સેક્ટર માં તો શું છે તમને અમુક જેટલું નોલેજ હોય ને તમારે જો સગા સંબંધી હો કે પછી કોઈ મિત્ર ત્યાં જોબ કરતો હોય તો તમે ત્યાં આસાનીથી કોઈ પણ એક્ઝામ વગર ઇન્ટરવ્યુ આપીને લાગી શકો છો. અને એજ જોબ મેળવા માટે એટલા લોકો મહેનત પણ સારી એવી કરતા હોય છે. અને એવું એમ જોવા જઈએ તો એવું નહીં કરવું જોઈએ. કારણ કે એમાં શું છે, કે જો આપડા તો આપડે જે અમીર વર્ગ હોય તે એનો તો લાગવા મે એવું ઘણું સારું હોય છે, એ લોકો તો પૈસા આપીને પણ પાસ થઈ જાય છે અને જોબ માટ લાગી જાય છે. પરંતુ જે ગરીબ વર્ગ હોય છે, તેઓ રહી જાય છે, એટલે એ લોકો હંમેશા માટે પછી ગરીબ જ રહે છે, અને આવું નહીં થવું જોઈએ. અને આપણે મને શું છે, જેમણા કોન્સ્ટેબલની એક્ઝામ આપી રહ્યો છું તેના વિશે મને કોઈ જાણકારી ન હતી કે કોન્સ્ટેબલની એક્ઝામમાં પહેલા દોડવાનું આવે છે, પછી ઓ એ મા આવે છે, તે મને શું છે, કે એમાં જે માર્ગદર્શ શન મારા જે મિત્રો છે તેમણે આપ્યું હટુ. તેમણે જ મને કહ્યું હટુ કે કોન્સ્ટેબલને જે એ જાહેરાત છે તે આટલા સમય માટેની છે. તમે જો હમણા ફોર્મ ભરશું એના ફોર્મની ફી કેટલી છે, એ બધું જહે એમ ને કોહે હમજાય રયો. અને જોબ વિશે પણ ઘણું સારું એવું સમજાવ્યું હટુ કે એમણે કહ્યું હટુ કે તમારી જોબ આઠ થી પાંચ વાગ્યા સુધી રહેશે. તમારે પછી ત્યાં જમવાનુંને એવું ત્યાં મળી રહેશે તમને અને અહ સારો એવો પગાર પણ મળી રહેશે એટલે તમારે એટલે કે જે કરિયર છે તે સેટ થઈ જશે અને એ બદલ હું એટલે મને કોન્સ્ટેબલને એક્ઝામ આપવામાં અહ ખૂબ જ સારું લાગે છે. તમે શું છે તમને કોઓ અહ જે તમે એક્ઝામ આપવા જાવો જાવા માંગતા હતા, તેઓ તેના વિશે તમને કોણે માર્ગદર્શન આપેલું?
મને તો આ એક્ઝામ પલ કે આ ઓનલાઈન લગે ફોન પર ઘણા બધા ઓનલાઈન લગેજે વાપરું ફોન તો અને આ એ ભરતી વિશે ખબર હતી અને ઘરે પણ મારા સગાંસંબંધી છે સચિદે એમ મને કે કે સરકારી નોકરી કર સરકારી નોકરી મળે ભરતીમાં ફોર્મ ભરે તેમાં ભરી મૂક ફોર્મ અને તૈયારી સારી કરજે અને હું પણ એટલા મારા ઘરે બધા સપોર્ટ પણ સારું કરે છે સરકારી નોકરી માટે કે સારું લાગી જાય તો હું માતા પિતાનું અને ઘરનું નામ પણ રોશન કરશે એ પણ મારા માં સ સાઈ જુ કારણ કે આપણે પણ પરિસ્થિતિ બદલાઈ જશે. એ તો હું માનું જ છું. પરંતુ આજકાલ તમે જાણો છો સ્વાધીન સરકારી નોકરી મેળવવી અઘરી છે પરંતુ હું પ્રયાસ તો કરીશ જ આટલા બે ત્રણ ચાર પાંચ વરસમાં કે મને સારી નોકરી મળી અને એવુ કોઈ સારી સ્કીલ પણ મને સારી નોકરી સાથે તો મને આગળથી જતા હમણાં એ આઈ જેવા કોર્સ આવી રહ્યા છે. તેમાં આપણને ખૂબ કામ આવી શકે છે કારણ કે પછી ત્રણ ચાર લાખ ની મળી રહે છે મંથલી. તમે શું તમે એ આઈ વિશે કઈ જાણ્યું છે આમાં ત જાણો છો એ આઈ તો ખુબ આવી રહ્યું છે અને તેના વિશે સ્કીલ મિલ શીખવા માંગો છો એ પછી
એમ તો જોવા જઈએ તો મારે સ્કીલ મને ખુબ જ ગમે છે ખાસ કરને મને રીલ્સ બનાવી અને વિડિયો એડિટિંગ ખુબ જ ગમે છે. પહેલા શું હતું કે જે વિડીયો એડિટ કરવાનું હોય તે ઘણો સમય ખેંચી લે ટેવું હતું અને ખૂબ માથાકૂટવાળું હતું અને જો જરા તરા પ્રોબ્લેમ આવી તો પેહલા પેહલે જે વીજે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય વિડીયો બનાવ ત્યાંથી કરવું પડતું તું પરંતુ આજે એ આઈ નો જમાનો આવી ગયો છે. એ આઈ પર આપડે ટાઈપિંગ કરીને એને આપણે હિસાબે કોઈ પણ કલર અને જો રૂપ કોઈ રૂપે એહે જે આકાર હોય ટેમનું વધારે ઘટાડો અને ઝાડું પટલું ગમે તે રીતે આપડે કરી શકીએ છીએ એમાં રંગ પણ આપડે ભરી શકીએ છીએ. એટલે ખૂબ જ સારી અમને તો ફિલ્ડમાં જે હું કે મળી રહી છે પરંતુ એ આઈ શું છે હવે આપડે એ આઈ ઘણા લોકોની જોબ ખાઈ રહ્યું છે એટલે હું મને પણ ડર લાગે છે. અને ભવિષ્યમાં પણ આપણા તરેકે કોઈ ખેતી કર કઈ પરંતુ ભવિષ્યમાં એવું થઈ રહ્યું છે કે રોબોટ દ્વારા જ ખેતી કરવામાં આવશે અને એવી બધી ઘણી બધી ધારણાઓ કરવામાં આવશે. એટલે એ મને એવું લાગે છે કે જો મેં સરકારી નોકરી તઈ કોન્સ્ટેબલ બનેશ તો મને ખૂબ જ સારું પડશે અને ભવિષ્યમાં કશે અટવાવું પડશે નહીં અને મારી ફેમિલીને પણ સારી એવી ઈન્કમ મળી રહે છે. અને જયારે હું રિટાયર થયો ત્યારે જે મારો પીએફ હશે તેના દ્વારા મારા જે બાળકો હશે તેનું ભરણપોષણ પણ થશે. એટલે મને એવું લાગે કે કોન્સ્ટેબલ બનવું ખુબ જ આવશ્યક છે. એટલે હું એની તૈયારી કરી રહ્યો છું. તમે જે જોબની તૈયારી કરી રહ્યા છો તેના પાસ તમનો ઉદ્દેશ્ય શું છે, તમારે શું છે. તમારે ફ્યુચર બનાવવા માટે અ જોબની તૈયારી કરી રહ્યા હશો ને?
હા, વરી કાણકે સરકારી નોકરી જો લાગી જાય, તો આપણા માટે પણ ખૂબ સારું અને આપણા જે ફ્યુચર છે આપણું ફ્યુચર એ પણ તેના માટે બહુ સારું છે એને ભવિષ જેમાં આપણે સારા એવા માણસ બનીને અને સારું આપણું બધી જાણી શકીએ અને તે સેવાઓના આપણે લાભ મેળવી શકીએ છે, ને સરકારી નોકરીમાં આપણને સારું એવું કપાઈ અને સારું એવું આપણને ઇન્ટરેસ્ટ કે કોઈ પણ પ્રકારનો જે આવે ઇન્સેટિવ પણ સારું મળી રહે છે. અને તમે રિટાયર થયા પછી પણ આપણને સારા એવા પૈસા તો અને જે પેન્સન એવું મળશે પરિવાર માટે અને આપણાના જે બાળક થયું તે માટે પણ સારું કેવાય. કેમ?
હા, તમારી વાત સાચી છે. અને આપડે મહેનત તો કરવી જ જોઈએ. કારણ કે જો આપડે હમણાં બે ત્રણ વરસ હમણાં મહેનત નહીં કરશો, તો પાછળના જે વર્ષો છે રે જે આ ત્રીસ ચાલીસ વર્ષો છે ત્યારે આપણે મજબૂરીમાં કોઈના હાથ નીચે કામ કરવું પડશે. અને એ અને આપણા પગાર પણ ઓછો હશે અને કામ પણ ઘણું એવું કરવું પડશે. એના કરતાં સા એ બાબત એ એના કરતાં સારી બાબત એ છે કે આપણે હમણાંથી જ આપણે આ સરકારી નોકરીન તૈયારી કરીએ. અને એવું નથી કે તૈયારી કરીએ એટલે લાગી જ જવાશે પરંતુ આપડાથી થાય તેટલી મહેનત તો કરવા જ પડશે, ને તો પછી લાસ્ટ ઓપ્શન આપણા પર એ જ રહેશે કે કોઈના હાથ નીચે કામ કરવું પડશે અને કોઈને ગુલામી ટાઇપ કરવું પડશે. એટલે આપડે એ બાબતનું ધ્યાન રાખવું સરકારી નોકરીની તૈયારી થઈ શકે તેટલી કરવી જોઈએ. ચાલો મળીએ તમારી સાથે વાત કરીને મને જે રેલ્વેની એક્ઝામ વિશે જણાવ્યું તેના વિશે ઘણું બધું શીખવા મળ્યું. એ બદલ તમારો આભાર.
સારુ સારુ.